હેલો
હા
હા બેન, તમને મારી અવાજ આવે છે
હા, આવે છે
તમને, કેમ છો તમે
અમે મજામાં તમે
હમ સારું તો આજે આપણે વાત કરીએ ચોમાસા વિશે, ચોમાસા ઋતુ એ ભારત અને ખાસ કરીને ગુજરાતની સૌથી પ્રિય મહત્વની ઋતુ છે ઉનાળાના અસહ તાપ પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને વરસાદના ટીપા દરેક ના મનમે મનમાં આનંદ ભરી દે છે ચોમાસા વિશેની જો હું વાત કરું ને તો ધરતી પર હરિયાળી છે ને ખુબ જ આવી છે જાય છે, વરસાદ પડતા જ સુખી ધરતી લીલીછમ બની જાય છે જાણે ધરતી એ લીલા ચાદર ઓડી લીધા છે અને નદીઓને, તળાવને, કૂવાનું, નવું, નવું, પાણી પણ આવે છે નદીઓ, કુવાઓ જે સુખાઈ જાય છે ને ગરમીમાં તે જયારે વરસાદો પડે ને તે બધામાં છે ને પાણી રોકાઈ જાય છે, અને તે આપણા માટે ખુબ જ અગત્યનું હોય છે ને જો હું વાત કરું ને પશુ, પંખીઓનો ચોમાસામાં તો મોર કળા કરીને નાચે છે અને દેડકા ડ્રાઉડ્રઉ કરીને વરસાદને આવકારે છે અને જો ખેતી ની વાત કરો ને તો ચોમાસામાં આવતા જ ખેડૂતો આનંદિત થઈ જાય છે અને ખેતરમાં વાવણી માટે ખૂબ જ પ્રોત્સાહિત થઈ જાય છે તમે તમને કેવું લાગે છે ચોમાસું, તમે કેશો કઈ?
હા, ચોમાસામાં આમ બહુ સરસ લાગે છે તા બારે વરસાદ પડે ને આપડે ઘરમાં ચાય અને પકોડા બનાવીને ખાઈએ મસ્ત
વરસાદ ના આપડે ભારે ભીગીને આવીએ બહુ સારું લાગે છે કેમ કે વરસાદ એમ સારો હોય છે અને સાચી વાત છે કે તળાવ ભરાઈ જાય છે, નદી ભરાઈ જાય તાઈ આપડે નીચે અ પાર્કિંગ મા હોય કે કસે બી હોય તો પી થઈ જાય છે વરસાદ ના લીધે એને નાના પોયરાઓને તાં રમવાનું બી બહુ સારું લાગે એમ, પાણીમાં. કીચડમાં અને એ લોકો સ્કૂલ જતા હોય, આવે એ ટાઈમે એ લોકો ભીગીને આવે ગાડીમાં, એમ વધારે વરસાદના કારણે આ પડે રોડ ઉપર ઉપર પાણી પાણી ના રહેેવા છતાં ગાડી પણ વધારે એમ જઈ નથી શકતી. તમે કંઈ કેવા માંગો છો?
હા, બરાબર. તમે એકદમ સાચું કીધું છે, કે વરસાદ આવે ત્યારે નાના ભુડકાઓ માટે છે ને ખુબ જ મજા, મજા પડી જાય છે. વરસાદ આવે એટલે બધા નાના નાના છોકરાઓ પોતાની ઘેરથી નીકળી આવે છે પહેલો વરસાદ જયારે આવે છે તો ખૂબ જ મજા માણે છે જો છોકરાઓ અરે છોકરાઓ તો છોકરાઓ પણ મોટાઓ પણ બહુ ખુશ થાય છે ઘણા લોકોને એટલો પ્રેમ હોય છે ને વરસાદ નો કે તે લોકો તો બધા કામ છોડીને છે ને વરસાદ લવા નીકળી જાય છે અને હું પણ ખુબ જ મજા માણું છું વરસાદ નો અને વરસાદ વરસાદી એ આપણા જીવનમાં છે ને ખુબ જ અગત્યની વસ્તુ છે વરસાદ ના હોય ને તો પાણી વગર આખી સ્રષ્ટિ છે ને બગડી જાય છે તેમાં પશુ પક્ષી માણ જેવું છંતુ બધા જ આવી જાય છે કારણ કે પાણી વગર કઈ નહી ચલ ચાલતું પાણી આવે વરસાદ આવે તો પાણી આવે વરસાદ ના હોય તો બધા લોકો હેરાન થઈ જાય છે જેમ કે મુંબઈ જેવી નગરીમાં છે ને વરસાદ વરસાદ ન પડે ને ત્યાંના લોકો બહુ હેરાન થઈ જાય છે. કારણ કે ત્યાં પાણીની બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. પાણી વગર વરસાદ વરસાદ ન થાય ને તો પાણી વગર એ લોકો જીવન બહુ મુશ્કેલીમાં આવી જાય છે અને જયારે વરસાદો પડે છે ને આપણે ત્યાં નાના નાના ગામડાઓમાં તો ખુબ જ મજા આપણને આવે છે અને વરસાદ થી છે ખેતરો ખેડૂતોને પણ ખૂબ ઉપયોગ થાય છે. જેમ કે હમણાં હમણાં જે સમય છે ને આ એપ્રિલ મે જૂન નો ટાઈમ તો જૂનમાં શું છે. ઉત્તર પ્રદેશ બાજુ છે ને ભ હા રોપવાનું ચાલુ થઈ જાય છે અને વગર વરસાદે એ લોકો રોપણી નહી કરી શકતા એટલે એ લોકો બી ખુબ જ રાહ જોઈ રહ્યા. રહે છે. વરસાદ ન કે વરસાદ આવે તો આપણે રોપણી કરીએ અને રોપણી વરસાદ ન આવે ને તો રોપણી ન થાય અને રોપણી ના થાય તો આપડને ભાત ના મળે. એ લોકો ખેડૂતો પણ ખુબ જ મહેનત કરીને આપણા લોકો માટે પાક ઉગવે છે અને એ લોકો લોકો મહેનત કરે પછી આપણાને પણ એ વસ્તુ ભાત છે જે જે બી ખેતી ખેતી કરે છે અ ઘઉં છે પા છે-છે. નાગણી છે. ગુજરાત સાઈડ તો ભાત ભાત પણ થાય છે. આંગળના રોટલા થાય છે ઘઉં થાય છે. એ બધી વસ્તુઓ શેરડીના પાક લોકો ઉગાવે છે. પણ તેના માટે વરસાદ ખુબ જ અગત્યનો છે. વરસાદ તમને કેવો લાગે છે. બેન
વરસાદ બહુ સારો લાગે છે. વરસાદ આવે એટલે આમ એક તો એટલો ઉત્સવ થાય છે કે સારું છે કે વરસાદ આવે છે. વરસાદ નહી આવે તો તો સુખી જમીન થઈ જાય. અને એકદમ ગરમી ના કારણે આપણેે રેવી નહી શકાય વધારે ઘરમાં. અને વરસાદ આવે એટલે બધા ઝાડવા એકદમ હરા લીલા લીલા થઈ જાય. અને નીચે બી નવા નવા ઝાડ ઉગી આવે છે. એકદમ ઘાસ બની જાય. અને વરસાદના કારણે
એમ બધું સારું હોય છે. વરસાદમાં કે આપડ પાણી બી ઓછો વપરાશ થાય ઘરમાં વરસાદના કારણે કે આપડણે બહારનું પાણી બી યુઝ કરી લ છે વરસાદ.
સાચું કીધું તમે આજે બહારનું પાણી વિશે વાત કરી ને તમે. તે એકદમ સાચી વાત છે. કારણ કે વરસાદમાં બધા લોકો છે ને અ ઘણા લોકોના ત્યાં પાણીની તકલીફ હોય છે. તો વરસાદ જયારે આવે ને તે બધા પોતપ પોતાની ઘેરે છે ને કંઈ ન કઈ તો મૂકી જ દે છે. ડ્રમો વગેરે બાલ્ટીઓ તેમાં વરસાદ ન પાણી એકઠું કરીને તે લોકો પોતાનું ઘરનું કામ બી કરી લે છે અને વરસાદ થી શું છે કે પણ જીવી ઉઠે છે. વરસાદ જયારે પડે છે. જે પા જે જાળવા છે ને એકદમ સુખા થઈ જાય ને તો તેના જયારે વરસાદ ન પાણી મળે ને એકમ લીલાછમ થઈ જાય અને ખુબ જ સરસ લાગે છે. ચોમાસામાં તો મને તો બહુ જ મ મજા આવે છે. તમને કેવું લાગે છે.
મને બી બહુ મજા આવે ચોમાસામાં બારે ફરવા જવાનું બી એમ સારું લાગે કે થોડા ભીંગાઈન ભી આયવે ત કશે કંઈ બજારમાં જઈએ, તો ભીંગાઈને આવીએ.
વરસાદના મોસમમાં આપણે ખાવા પીવાનું બી મસ્ત મસ્ત બનાવીને ખાઈએ છીએ.
હા, તમે સાચું કીધું. વરસાદમાં તો ભજીયા બનાવી ખાવાની તો મજા જ કંઈ અલગ હોય છે, સાચું કીધું છે તમે. તમે બીજું શું શું કરો છો વરસાદમાં? હેલો.
હા
હા તમે શું શું કીધું બેન?
હા. વરસાદના આપડે ટાઈમે બહુ સરસ છે, આપણે ખાવાનું બી બનાયવીએ છીએ ઘરમાં. કે, જેમ કે પરાઠા છે, અને બધી ઘણી બધી વસ્તુ બનાવ તા હોય છે આપણે. મીઠી વસ્તુ બી બનાવીને ખાઈએ છીએ.
બરાબર કીધું તમે.
વસ્તુ બનાવીને ખઈએ વરસાદમાં. અને વરસાદના ટાઈમે આપડે વધારેમાં વધારે આપણે બપોરના ટાઈમે ચાયને પકોડા મસ્ત લાગે એમ. વરસાદના ટાઈમે.
બરાબર કીધું તમે. વરસાદમાં જો આપડે વરસાદનું પાણી છે ને, પકો આ જે ખાવાની તો મજા પડે જ ખરી, પરંતુ છે ને આપણે વરસાદનું જો મેન મૂલ્ય છે ને, તો વરસાદનું પાણીને છે ને આપણે અ ઇકટ્ઠું કરવું જોઈએ જાણે કે ખાડા, ખાબોચિયા, તળાવ બધું ભરી લેવું જોઈએ, જે આપણાને ગરમીમાં ખૂબ જ અગત્ય, ખૂબ જ કામદાયક રહી છે, ત્યારે આપણને ખુબ જ કામ આવે છે. જો તમારા શહેરમાં કે તમારા ગામ ગામડામાં જો તળાવ હોય ને, તો તળાવમાં જયારે વરસાદનું પાણી ઈકઠ્ઠું થાય છે ને, તો જયારે તે તળાવ ભરેલું હોય ને ત્યાં સુધી આપણાને પાણીની તંગી થતી નથી. વરસાદ આવવાથી આપણાને બહુ લાભ થાય છે, અને એ પછી શહેર હોય કે ગામડું હોય, બધી જગ્યા જ છે ને ચોમાસું બહુ અગત્યનું છે. અને જો વરસાદ ન આવે ને, તો બધા બો રાહ જોય છે, તેના મા ટે લોકો પૂજા પર કડે છે, કરે છે. મુસ્લિમ લોકો નમાજો પડે છે, કે હવે વરસાદ આવી જાય આવી જાય, એમ કરીને બધા લોકો બહુ ચોમાસાને બહુ ઈંતજાર કરે છે. અને આ ચોમાસું તો ખૂબ જ મજાની છે, જેમાં ઠ ઠંડી અને ગરમીમાં તો થોડુંક માણસ કંટાળી જાય છે, પરંતુ ચોમાસામાં કંટાળ કંટાળતું નથી. ચોમાસામાં વરસાદને લઈને તે લોકો ખૂબ જ ખુશ થાય છે. વરસાદ જયારે આવે ને, તો શું ઠંડુ ઠંડુ મોસમ થઈ જાય છે. અને હવાઓ ખૂબ સુંદર સુંદર, અને ખુબ જ ફાસ્ટમાં હવાઓ પણ ચાલવા લાગી. છે, તુફાનો પણ આવે છે. તેમાં તો ખૂબ જ મજા આવે છે. જયારે ઋતુઓ બદલાય ને ત્યારે ખૂબ જ આનંદ આવે છે. તમે પણ, તમને પણ ખૂબ જ મજા આવતી હશે
હા સાચી વાત છે. હ બહુ મજા આવે વરસાદ સાજમાં તો અ સાચી કે તુફાન બી આવે ઝાડવા હલે અને વરસાદના ટાઈમે કડકડાટ બીજલી પડે અને ઘરમાં આપણે મસ્ત આ બેસીને સાંભળીએ વરસાદના ટાઈમે બહુ એમ જોવા મળે કે બહુ સારું હવામાન બી આવે ગરમી અહં ગરમી ના કારણે તો બઉ એલું લાગે કે ક્યારે વરસાદ આવે ને હવે સારું લાગે એમ અને અ વરસાદ ના ટાઈમે આ ગામમાં વધારે સારું લાગે કે ગામમાં કેટલું, આમ તળાવ ભરાઈ જાય દેડકા બોલે મોર ગામમાં ગામના ગામમાં તો હોય જ મોર, કેતરોમાં કેવા મોર ટોકે ટોકે બોલ
બહુ સરસ મજાનું હોય.
સરસ કીધું, તમે જે મોરની વાત કીધી ને? તો મોર જ્યારે પોતાના પંખ ફેલાવી ને, અને ટેહું ટેહું કરે છે ને તો ખૂબ ખુબ જ આનંદ આવે છે, અને વરસાદમાં ભીનાઈ જ્યાંરે એ તો ખુબ જ સુંદર મોર લાગે છે, મને તો ભાઈ વરસાદ ખૂબ જ ગમે છે, તમને પણ ખૂબ જ ગમતો છે ને?
હા, મને પણ બઉ ગમે છે વરસાદ તો.
એ સારું, બેન તમે આપણેે જે વાત કરીને વરસાદ વિશે, તો મને તો ખુબ જ મ જા આવી છે, આપણે તમે જે મારી જોડે વાત કરીને તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.